ઓ
મજામાં?
હા મજામાં તમે?
હા બસ મજામાં બોલો
હ બોલો બોલો,
અરે અ મારે કઝિન છે એને માટે હોસ્ટેલ, માં એ હોસ્ટેલમાં રહેવા માટે એક રૂમ ને જોઈએ છે.
અચ્છા
તો એના માટે કંઈક હશે એમ?
હા એટલે જો આણંદ બાજુની કોલેજ હોય તો તો મ આણંદ અને અમદાવાદ તો મળી જ જાય એમ હોસ્ટેલ.
હ હા એટલે આણંદ માં જ જોઈએ છે આણંદ બાજુ જ.
હ હ તો તો સારું પણ હોસ્ટેલમાં રહેવા તો એને કેટલું બધું જાતે કરવું પડશે.
હા એતો ભણવાના લીધે એ તો રહેેવાનું હોય ભણવું હોય તો પછી કરવું પડે.
હા એ તો વાત તમારી સાચી જ છે એક એક છે તો ખરી હોસ્ટેલ પણ એમાં કેવું છે કે, અ કપડાં ને એ બધું જાતે ધોવાનું વાસણ જાતે ધોવાના. એવું છે અને ખાવાનો ટાઈમ પણ ફિક્સ છે. અને નવ વાગ્યા પછી છે ન બઉ બહાર ની જવા દેતા બધાને
હા હા એનો વાંધો નથી એ તો કરી લેશે. પણ ખાલી આમ જોઈએ છે એમ કારણ કે અમદાવાદથી છેક ત્યાં સુધી એ કરી તો ના શકે ને અપડાઉન રોજ રોજ તો એટલે
ના નહી તો તમારી વાત તો સાચી જ છે કેમ એ રહેલી છે પેલા કોઈ દિવસ હોસ્ટેલમાં?
હા પે ના ના પહેલા એ રહેલી છે એટલે વાંધો નહીં આવે.
હા તો તો પછી વાંધો ના આવે કેમ કે આણંદ બાજુ તો ઘણા બધે હોસ્ટેલ છે જે મળી જાય એમ.
હા એટલે જ ને. એટલે અ જો ફર્સ્ટ ટાઈમ હોત તો કઈક પ્રોબ્લેમ થાય ત એમ. પણ રહેલી છે એટલે વાંધો નહી.
ના ના અમારે પણ એવું જ થયું તું એટલે મારો એક ભઈ છે. હોસ્ટેલમાં રહેતો તો. પણ પછી એ લોક કો બહુ નખરા કરે એટલે કે અ કેવું કે સવારે પાંચ વાગ્યા સુધી નાઈ જ લેવાનું. એના પછી નાહવાનું નહી પાણી ના પાણી બંધ થઈ જાય ને ક પડા વાસણ બધું જ જાતે કરવા એટલે હજી નવું નવું હતું તો એન તો ફાવતું નહોતું એટલે પછી અમે, ના મુક્યો એને.
અ હા એટલે અમારો વિચાર છે કે આ જો હોશ જે આ માં મતલબ કોઈ રૂમ મળી જતી હોય તો આમ બારને બી મોકલીશું એમ. એમાં રહેવા માટે તો કંઈ આમ પ્રોબ્લેમ ના થાય.
હા તો તો સારું કેવાય એક મોટા વ્યક્તિ હોય જોડે તો તો ચાલે એમ.
હા એટલે જ ને.
ના ના સારો વિચાર છે તમારો. જોવાનું એ તો અ જોકે ઘણી હોસ્ટેલમાં અત્યારે કેવું ફેસિલિટી થઈ ગઈ છે કે એ લોકો જ કરી આપે કપડાં ને વાસણ ને એ બધું.
હા એટલે જ ને એટલે અ અ બાને આમ મોકલીએ આમ કઈ પ્રોબ્લેમ ના થાય એ એનું ભણવાનું જોઈ લે ને બા છે એ આમ થોડું આ કામકાજ ને બધું જોઈ લે એમ.
હા ના ના એ તો છે જ એનો તો પછી વાંધો ના આવે.
હા એજ ને અને આમ રૂમ મલી જતી હોય. તો પણ એનો કંઈ પ્રોબ્લેમ નથી એમ. કારણ કે જમવાનું તો બા ને બનાવી લે.
હા ના રૂમ સારું પડે એમ બી જો બે ત્રણ જણા હોય જ જોડે તો પછી સારું જ પડે ને.
હા એ જ ને અને હમણાં તો એવો વિચાર છે કે અત્યારે હોસ્ટેલમાં મલી જાય. તો બરાબર છે રૂમ અને રૂમ મલે તો રૂમ બાકી તો અ થોડા મહિના થશે છ સાત મહિના જેવું. પછી ત્યાં ઘર આમ જોશે એમ જો ઘર મળતું હોય કંઈક આમ વેચાતું હોય તો ત્યાંથી લઈ લેશે એમ.
ના ના તો તો સારો વિ
ટેવ પણ પડી જાય કેમકે આખી લાઈફ તો બધા આપી જવાના નથી.
હા એ જ ને થોડું જાતે રહે તો આમ સીખે બી ખરા એમ
ના ના એ તો સાચી જ વાત છે તમારી.
જોઈશું એ તો જોકે આણંદ બાજુ તો ઘણી બધી હોય જ છે. અને અતાર તો બહુ સારી સારી બની ગઈ છે કે એમા એમાં કેવુ કે છોકરાઓ જોડે કામ નથી કરાવતા.
હા એ. અને એવી કોઈ કોલેજ અ એવી કોઈ હોસ્ટેલ હોય તો આમ સારું એમ કે બીટ એનું ખાલી ફોકસ ભણવા પર જ રહે એમ બીજા કોઈ અ આવા કામકાજમાં ના લાગે એટલે એ ફોકસ કરી શકે.
ના ના એ વાત તો તમે એકદમ સાચી જ કીધી કેમ કે અત્યાર તો ભણવાનું કેટલું મહત્વનું થઇ ગયું છે.
હા એજ ને અને અમે બાને જોડે મૂકીએ તો. આમ એ છોકરીનું આમ બહુ ખાસ ધ્યાન બી ભટકે નહી એમ બહું અમુક ફ્રેન્ડસ એવા મલી જાય ખરાબ કે સંગત ખરાબ થઈ જાય એમ.
ના ના સાચી વાત છે. સંગતની તો બહુ જ ધ્યાન રાખવું પડે આજકાલ.
હા એ જ ને અત્યારે ફ્રેન્ડસ બહુ જરૂરી છે એમ. પણ સારા ફ્રેન્ડ્સ હોય ને. તો ચાલે પણ આમ થોડા ખોટા એવા થઈ જાય ને તો પછી પ્રોબ્લેમ થઈ જાય.
ના તમે એકદમ સાચું કીધું કેમ કે જો ખરાબ સંગતમાં જઈ ને તો પછી જે સારા લોકો હોય ને એ પણ ખરાબ જ થઈ જાય છે એમ.
હા એ જ ને. એટલે જ અમે વિચાર છે કે બાને મોકલીએ એમ અને પછી નહીં ફાવે એવું હશે તો પછી ત્યાં ઘર જ લઈ લઈશુ. એટલે આમ બહુ ખાસ આમ દોડભાગ ના થાય.
ના ના એ તો તમે એકદમ સાચુ જ કીધું. જગત એ તો બઉ અને અમુક તો કેવી કોલેજો પણ એટલી સારી હોય છે કે ત્યાંનું ત્યાં જ હોસ્ટેલ રખાવે કોલેજમાં જ તો તો પછી બહું સારું પડે એને એમ.
હા એ જ ને પણ અ એટલે હવે આમ પૂછી જોયું તું કોલેજ વાળાને કે અ જો તમારું આવી કોઈ હોસ્ટેલ હોય તો એમ પણ એમને હમણાં ના પાડી એટલે એમને એમ વીલા જેવું છે એમાં રાખે છે. પણ એ ખાલી ટીચર્સને એમની માટે છે પણ સ્ટુડન્ટ્સ માટે નથી પણ જો કોઈ સ્ટુડન્ટ્સ હોય જેને બહુ જ જરૂર હોય તો એની માટે એમને એક એક રૂમ આપે છે એમ.
ના ના એ તો સાચી જ વ સારું કહેવાય તો જોકે ટીચરો પણ ત્યાં જ હોય તો તો
હા એજ ને એટલે જે ટીચર આમ બહુ દૂરથી આવતા હોય એમના માટે.
ના નહી તો સારું જ કેહેવાય સારું જોકે સારું છે જો કે હોસ્ટેલ હોય તો કેવું જો ત્રણ ચાર જણા એક જોડે રહેતા હોય તો એકબીજાને મદદ કરે તો એમાં કામ બી થઈ જાય વાંધો ના આવે એટલો બધો.
હા એજ ને. પણ હવે એના ફ્રેન્ડસ કેવું થઈ ગયું છે કે એના ફ્રેન્ડસ અલગ કોલેજમાં છે એ અલગ કોલેજમાં છે તો બધું અલગ અલગ થઈ ગયા છે એમ. હવે નવા ફ્રેન્ડસ બને કોલેજમાં તો પછી કઈક મેળ પડે એમ.
હમ્મ ના ના એતો છે જ. વાંધો નઈ એ તો જોવાનું આજુબાજુ તપાસ કરવાની. કેમ કે અત્યારે તો જો કે ઘણું બધું નવું નવું બની જ ગયું છે એટલે એટલો વાંધો નહી આવે એડવર્ટાાઈઝમેન્ટ જો તું રહેવાનું બધાની.
હા હા એ તો છે. એટલે મેં કીધું કે લાવ તમને કહું તો તમારી કોઈ આમ જાણવા હોય એવી કોઈ કોલેજ અહ એવી કોઈ હોસ્ટેલ તો મને કેજો એમ.
ના ના કઈશ જ ને જરૂર અને અમુક હોસ્ટેલ તો જય્યારે નવી બની છે ને તો પેરેન્ટસની પરમિશન લઈને નવ નવ વાગ્યા પછી જવા દે છે એમ. પણ કેવું ખાલી પેરેન્ટ્સને જાણ હોવી જોઈએ કે એમનું છોકરો આવી રીતે બહાર છે.
હા એ તો એ તો હોસ્ટેલ વાળા તો એવું જ કરે ને પછી કંઈક તમારા છોકરાને થઈ ગયું તો પછી માં માં બાપે તો હોસ્ટેલવાળાને જ પકડવાના તા ને. એટલે પછી
હા એ જોકે આમ તો સારું પણ કેહેવાય પણ અમુક તો કેવું અહ પેરેન્ટ્સ પરમિશન આપે ને તો બી બહાર નથી જવા દેતા અમુક હોસ્ટેલ.
હા પણ એ સારું નહિ આમ થોડું ફ્રી ફ્રી હોય તો આમ થોડું સારું એમ. રાતે આમ થોડું ફરવા દે તો.
હા બહુ નહી ખાલી બાર વાગ્યા સુધી પણ તો સારું કેવાય એમ.
હા અને રોજ રોજ ક્યાં જેવું છે કોઈક વાર જાય તો ચાલે એમ બડે કે એવું કંઈક હોય તો રોજરોજ નહીં જવાનું.
જો તો આપડે
તમારો અવાજ નથી આવતો.
હા
નથી આવતો અવાજ. હેલો હા હા આવ્યો.
કેટલી વાર થઈ?
ના અવાજ નથી આવતો. હેલો.
હલ
ના હા હા આવે આવે.
હા એટલે હું એમ કેતી શું રેવાડવું હોત એ સારું ઉપરથી સુવિધા પણ સારી હોય તો વધારે સારું એમ
હા એજ ને. એટલે આમ વિચારે છે ઓમ જોઈએ હોસ્ટેલ મળી જતી હોય. તો સારું એમ નહી તો પછી એને કેવું થશે કે બીજા કોઈક ના ઘરે રહેવું પડશે વેલી ત્યાં અમારે સંબંધી છે એમના ઘરે પણ આમ રોજરોજ એમનાં ઘરે સારું તો ના લાગે ને એમ એટલે
ના ના તમારી વાત તો એકદમ સાચી જ છે કેમ કે કોકના ઘરે રહીએ પછી ખોટું એમને બી ટેન્શન અને આપણે પણ ટેન્શન
હા એજ ને અને એમને ગમે ના ગમે એમ એવું હતું એટલે
ના ના સાચી વાત છે સાચી વાત છે તો જોકે અમુક માં તો સારું છે હોસ્ટેલમાં કઈ ઘર જેવું જે લોકો રાખવા દે છે એટલે વાંધો નથી આવતો અને કેવું કે ખાલી તહેવારોમાં છોકરાઓને ઘરે આવા દે.
હા એ તો છે એ તો ચાલે હવે એનો તો કઈ આમ ઈસ્યુ નથી. આપણેે કદાચ એમને અ અ રિક્વેસ્ટ કરીએ તો કદાચ આવવા દે એમ પેરેન્ટ્સ વાત કરે તો
ના ના એ વાત તો તમારી એકદમ તમે સાચું જ કીધું છે જોકે એ આપડે રી રીકવેસ્ટ કરીએને તો એ લોકો ઘણી વાર માની જાય પણ અમુક સ્ટીક હોય તો ના માને
હા એ તો છે. હા તો અ તમારી ધ્યાનમાં કોઈ હોય તો મન કેજો
હા હા વાંધો નહી હેડો હું મૂકું હવે મારે થોડુંક કામ છે તો
હા હા મુકો આવજો
આવજો.